હલો કેમ છો
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું અ બોલીિએ આજે આપ હા
આજે મેં સોધતી હતી કે આજે આપડા દિવસો પછી વાત કરી રહ્યા છે તો આપણે કઈ. જીવનની આમ એક અમૂલ્ય વસ્તુ પર વાત કરીએ જે આપણું છે ડિસિપ્લિન સ્ત શિસ્ત ના મહત્વ વિશે આપડે વાત કરીએ કેવો.
બિલકુલ બિલકુલ તમારા વિ. વિચારો બ જ સારા છે કે આપણે જીવનમાં શિસ્ત નું કેટલું મહત્વ છે એ તો. આપને બધાને જ્ઞાન હોવું જોઈએ તો આપણે જરૂરથી આના વિશે ચર્ચા કરીને બ. બહુ મજા આવશે.
હા તો ચાલો અને જોવ ને શિસ્ત એજ આપડો સફળ અને સુખી. જીવન ન મજબૂત આધાર છે શસ્ત નો અર્થ એટલે કે નિયમ નું પાલન કરવું. સમય ન મહત્વ સમજવો અને પોતાની ફરજ જવાબ. દરીપૂર્વક નિભાવે શિસ્ત બુદ્ધ અ વ્યક્તિ. દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે.
બિલકુલ એકદમ સાચું કહો છો શિસ્ત એ જીવન માટે બહુ જ જરૂરી છે જો આપ, આપણને કોઈ અ લક્ષ્ય સુધી પહોંચવું હોય તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જો આપણે શિસ્તથી આપણે ડિસિપ્લીનથી આપણું જીવન. વિતાવીશું તો જરૂર આપણે એ લક્ષ્ય સુધી જલ્દી પહોંચીશું આપણા પ્રયત્નોથી તો એના માટે શિસ્ત તો બહુ જ જરૂરી છે અને મનુષ્ય પણ. શસ્ત ના શિસ્ત થી જો ચાલે તો એના જીવનમાં જરૂર. થી સફળ અને પ્રગતિશીલ બની શકે છે.
હા એ તો તમે સાચું કીધું અને શિસ્ત ખાલી આ બધા આપણે માણસો માટે જ. વિદ્યાર્થીઓ માટે પણ ખબ જરૂરી છે અને વિદ્યાર્થી ના જીવનમાં પણ. આપણે શસ્ નું વિશેષ મહત્વ હોય છે જેમ કે સમયસર અભ્યાસ કરવો. શ શાળામાં નિયમોનું પાલન કરવું અને શિક્ષકોનો આદર કરવો. એ શિસ્તના સારા ઉદાહરણો છે શિસ્ત થી એકાગ્રતા વધે છે અને. સારા પરિણામો પણ આપણને મળે છે એટલે જે સવારે વિદ્યાર્થી બાળક. અ વિદ્યાર્થી જે છે સવારે ઉઠે ત્યારથી લઈને સ્કૂલ થી જઈને સ્કૂલ માં. આવે ઘર સુધી ત્યાં સુધી એનામાં શિસ્ત હોવી જોઈએ કે સવારે જલ્દી ઉઠે પછી જલ્દી એ સમયસર સ્કૂલ જાય પછી ત્યાં અભ્યાસ કરે. અને ટીચર્સ નું આદર કરે જે પણ એમના શિક્ષક છે તેમનું આદર કરે ફ્રેન્ડ સાથે મળે કોઈ સાથે ઝઘડો નહી કરે અને કોઈ કઈ ઊચું આમ તેમ બોલી દાય તો. આપણે ડાયરેક્ટ જઈને શિક્ષકને કહેવાનો નાકી પોતે મારાપીટી કરવા લાગવાની. એ બધું આમ એક શિસ્ત નો ભાગ જ છે ને પછી જયારે ઘરે આવે તે. કેવી રીતે આવે છે તે પણ આખું ડિપેન્ડ કરે છે.
બિલકુલ તમે બહુ સાચી વાત કીધી વિદ્યાર્થી માટે તો શિસ્ત બહુ જ જરૂરી છે. પણ શિસ્ત્ર માત્ર શાળાઓ કે કાર્યસ્થળ પૂરતું જ મર્યાદિત નથી. પણ ઘરના બધા જ માણસો માટે પણ શિસ્ત એટલું જરૂરી છે. જેમ કોઈ પણ વ્યાપાર ચલાવવા માટે પણ આપણને શિસ્ત નો બહુ જ. પાલન કરવું પડે છે ત્યારે જ આપણે વ્યાપારમાં પણ પ્રગતિ પામીએ છી અને. ઘરમાં જોઈએ તો ઘરનું વાતાવરણ સારું બનાવવા માટે પણ અ. આપણને શિસ્ત બહુ જ મદદ કરે છે આપણને માતા પિતા ની આદર કરવો. વડીલોની વાત સાંભળવી પછી પરિવારના સભ્યો સાથે પ્રેમથી વ. અને પોતાની જવાબદારીઓ નિભાવી એ પણ એક શિસ્તનો જ ભાગ છે. હમ પરિવાર ને સારો અને પ્રગતિ અને સમાજમાં આપણી પોતાની મર્યાદા. બના રાખવા માટે પણ શિસ્ત બહ જ મોટો ભાગ નિભાવે છે અને્યા. વ્યાપાર જોઈએ તો વ્યાપાર કરવા પણ કોઈ પણ આપણે બાળકો માં સારી. આદતો નો વિકાસ કરવા એ બધી બધા માટે શિસ્ત બહ ઉપયોગી છે જ્યારે. આપ પોતે શિસ્તથી રહીએ તો આપણે બી પરિવારના બધા લોકોને પણ શિસ્તથી રાખી શકીએ. અને આજના સમાજમાં તો શિસ્ત નું ખુબ જ મહત્વ છે કારણ કે શીર્થી રહીશું તો જ આપણે પ્રગતિ સારી સારી રીતે સુરક્ષિત અને વિકાસ પ્રગતિ પામી શકી છે
હા એ તો તમે સાચી કીધું કે શિસ્ત માત્ર શાળા પૂરતી જ નથી આપણેે એમ પૂરતી મર્યાદા નથી આપ જેમ કે આપણા ઘરમાં કાર્યસ્થળો અને સમાજમાં પણ શિસ્ત ખૂબ જ જરૂરી છે સમયસર કામ પૂર્ણ કરવું પછી વડીલો નો આદર કરવો અને પછી ટ્રાફિક નિયમ નું પાલન કરવું એ પણ આમ કેને શિસ્તા જળવે છે અને આપણે લોકો સાથે કેવી રીતે વાતો કરીએ એ કેવા ટોનમાં વાતો કરીએ એ પણ એક આપ સુસ્તા બતાવે છે કે આપડે કેવા માણસ છે
બિલકુલ આ તો તમે એકદમ સાચી વા કરી કે માણસ ની વાત કરવાની જે તરીકો છે એનાથી જ આપણને ખબર પડે કે એકવો માણસ હશે શિસ્તપૂર્ણ છે કે નથી એની વાત કરવાનો તરીકો કેવો છે કોઈ પણ જગ્યાએ આપણે વર્ગ અ પ્લેસ પર જઈએ કે ઘરમાં રહીએ કે પરિવાર સાથે રહીએ કે સમાજમાં જઈએ જય્યારે આપણે શિસ્્ટતાથી અ વર્તન કરીએ છીએ તો લોકોનું ધ્યાન જરૂર આપણા પર જાહેર છે અને જોઈએ તો દેશના વિકાસ માટે પણ શિસ્તનો મોટો મોટ પાળો છે કોઈ પણ દેશ માટે જો પ્રગતિ કરે કરે છે જય્યારે તેના નાગરિકો ઈમાનદારી ની જવાબદારી થી પોતાની ફરજ બજાવે છે એટલે શિસ્ત સાથે રહીને એ જય્યારે કોઈ પણ કામ કરે છે તો એમાં એ પ્રગતિ પામે છે અને જયારે પોતે માણસોની પ્રગતિ થાય ત્યારે દેશની પણ પ્રગતિ થાય છે એટલે દરેક વ્યક્તિ પોતાની ફરજ જો નિષ્ઠા પૂર્વક નિભાવે તો દેશને પણ ઝડપથી આગળ વધ માટે મદદ થઈ શકે છે
હા એ તો તમને સાચું કીધું અને શ્રેષ્ઠ વ્યક્તિમાં આત્મવિશ્વાસ જવાબદારી અને સારા સંસ્કારો વિકસે છે સ્વસ્થ બુદ્ધ વ્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઘણી ધીરજ રાખીને યોગ્ય નિર્ણય લઈ શકે છે અગર આપડે જોયું હશે કોઈ વ્યક્તિ આમ એકદમ ઝડપથી નિર્ણય લઈ લે કે નહી આપડે આની આજ ું જોઈએ પછી એ જ એન્ડમાં જઈને પછતાય છે કે મેં આ નિર્ણય કેમ લીધો તો એજ વખતે આગ જો કોઈ પર્સન કે શસ્થ હોય તો એ એકદમ શાંતિ થી સોચી સમજીને વિચાર કરશે કે આનું શું કરવું જોઈએ ભલે બે દિવસ લેશે પણ એકદમ આમ સરખો નિર્ણય લઈ શકશે
બિલકુલ સાચ કહો છો તમે અને જો શિસ્ત અપનાવવા માટે આપણને રોજિંદા જીવન કઈ પ્રકારની પ્રવૃતિ કરવી જોઈએ જેમ કે વહેલા ઉઠવું અને નિયમિત કસરત કરવી સમયસર અભ્યાસ અને કામ કરવું આપણા વર્ક પ્લેસ પર કાં તો આપડે વિદ્યાર્થી હોઈએ તો આપણા શાળા એ સમયસર આપણેે ક્યાંક પણ પહોંચવું હોય તો સમયસર પહોંચવું સ્વચ્છતા જાળવી રાખવી સત્ય બોલવું પ્રામાણિક રહેવું વડીલો નું આદર કરવું નાના પ્રત્યે પ્રેમ કરવું નાના બાળકો કે કોઈ પણ ઘરના નાના સભ્ય હોય એના એના સાથે આપડણે અ સારો વર્તન કરવો સમયનોો સદુપયોગ કરવો મોબાઈલ અને સોશિયલ મીડિયાનોો મર્યાદિત ઉપયોગ ઉપ કરવો અને પોતાને આરોગ્ય ન પણ ખ્યાલ રાખવું આ બધી જ બાબતો શિસ્તને શિસ્ત પા વા માટે મદદરૂપ હોય છે, અને આપણે કોઈ પણ બીજી બાબતો વિશે જોઈએ. એ આપણે પોતે જ જયારે વિકસિત હોશ કે જ્યારે પોતેજ શિસ્તમા રહીશું ત્યારે જ આપણે જવાબદાર અને સ સફળ વ્યક્તિ બની શકીશું.
હા એ તો તમે સાચું કીદો અને જે શ્રેષ્ઠ વ્યક્તિ જે છે. તેનામાં આત્મવિશ્વાસ પણ ખુબ હોય છે, કારણ કે એને વિશ્વાસ છે કે હું જે બી ડિસિજન લેવા તે એકદમ તા પૂર્વક લેવા એટલે મારે એનાથી કઈ ડરવાની જરૂર નથી અને મે તો એ એ કરું છું કે આવો જે સ્કૂલોમાં લોકો ટીચર્સ લોકો તો બધા લો કોને ડિસિપ્લિન શીખવે છે, પણ જે લોકો જાણીતા છે જે લોકો આમાં એક આગળ સારી પ્રવૃતિ કરી છે તે લોકો સ્કૂલે કોલેજ જઈને આ ડિસિપ્લન વિશે આપણે બધાને જાગૃત કરવા છે કે તમે કેવી રીતે ડીસી પ્નમાં રહી શકો છો, હવે સમજી લો કોઈ ઈન્ટરવ્યૂ આપવા જાય તો એને એની. ડ્રેસિંગ સેન્સ ખબર હોવી જોઈએ કે કેવી રીતે એકમ ડિસ્ટન્ટ અને ફોર્મલ લાગવું, અ તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે, લોકો તો કઈ પણ આમ બીજું પહેરીને પણ જતા હોય છે. તે સારી વાત નથી અને સૌથી વધારે તો લોકોને એકબીજા સાથે કેવી રીતે વાત કરવી કયા ટોન માં વાત કરવી, એ શી ખૂબ જરૂરી છે લોકો જે અબ જે ચો મા છોકરા લોકો જે છે, તે છોકરીઓ સાથે કેવી રીતે વાત કરે છે, જે લોકો આમ જે લોકોમાં શિસ્તતા ના હોય તે લોકો ની વાત ક રૂ છું. લોકો કેટલી ખરાબ રીતે વાત કરે છે, તો એમને પણ આપણે શીખવવું જોઈએ કે કેવી રીતે તમે છોકરી ની ઈજ્જત કરો, એમના સાથે કેવી રીતે વાત કરો એ બધી વસ્તુ આપણે શીખાવાની ખુબ જરૂર છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને હું પણ હજુ અંતમાં આટલું કહીશ કે મહેનત એ બહુ જરૂરી છે અને શિસ્તનું પાલન કરીને આપણે આપણું જ મૂલ્ય વધાવી શકીએ છીએ, શિસ્ત એ સફળતાની સફળતાનો પાયો છે અને સમય એ સદપયો સમય ન સદુપયોગ કરી એ આપણે એનું સાધન છે, અને સતત પ્રયત્ન કરવું કરીશું તો આપણને સારો ફળ જરૂરથી મળ તો ચાલો આપણેે ફરી મળીશું અને આ વિષ શિસ્ત વિશે વિશે વાતો કરીને મને બહુ શીખવામા મળ્યું.
હા એ તો છે જ તો ચાલો પછી આપણેે કોઈ દિવસ મળીને અ એકદમ સરખી રીતે આ વિષય પર હજી લાંબી ચર્ચા કરીશું અને. અ એ ના નામ શું અને આપડે ચાલો પછી મૂ
હા જય શ્રી કૃષ્ણ.